જોઓ
કંઈ ની પ્રતીક ભાઈ હમે તો આજ જયા થા રથયાત્રા જોવા
શું વાત છે આજ તો અષાઢી બીજ હતી સરસ મજાની, હા અમે જઈને આયા
જો ના ભેગી થઈ જગન્નાથની બીજ ને રોમાપિંરની બીજ ના તો બીજે બીજ ભેગી થઈ
હા, ભગવાન બે ભગવાન બીજું મૂળતો બે કૃષ્ણ નો જ આવતાર હન ભાઈ
હા એ જ ન
હ, આ એ કૃષ્ણનો અવતાર પેલા કૃષ્ણનો અવતાર
હા, બંને હ તો કૃષ્ણનો અવતાર ભાઈ પણ આ તો શું છે કૃષ્ણ બધી જગ્યાએ અલગ અલગ પૂજાય હ કા હા, ગુજરાતમાં તૈણી વખત તૈણ અલગ અલગ પૂજા
દ્વારકા, ડાકોર
હા, અને એક જગન્નાથ્
અનેક જગન્નાથ ત્રણ ભગવાનની મૂર્તિ અને ત્રણે‌ ના, તહેવાર અલગ પેલા સાતમ, આઠમ ઉપર પુંજાય, હે
હ, પેલા જન્માષ્ટમી પર પૂજાય
હા, એટલે બઉ સરસ મજાનું કહેવાય, એમ સો ટકા મનની વાત છે અત્યારે હું તો ભાઈ શું કેહ જમી લીધું બાકી
હ, જમી બમીને એકદમ ફ્રી થઈ ગયા મેચ હતી બસો તેત્રીસ મો ઇડિયા ઓલ આઉટ થઈ ગયા
એવું થયું એમને શું કો વિરાટ કોહલી કોઈક ફિફ્ટી મારી તી ને
વિરાટ કોહલી ફિફ્ટી મારી, રોહિત શર્મા બિચારો અત્ર સ્ટ્રગલ કર્યું ગમે તેમ કરીને કે વળી પચા મારું, મારું, મારું, પણ તોય છેલ્લે ખોટા દડે બિચારા આઉટ થઈ ગયા
ક્રિકેટમાં તો અત્યારે જે ભાઈ ઝાલા ભાઈથી વાનું નસીબ ઉપરની એ ગેમ છે થોડીક
યાર, ગંભીર નસે કોચ બના ને તારથી ક્રિકેટ જ જોવી ગમતી નય
હાલોન, બીજી એક વસ્તુ એ ભઈ ક્રિકેટ એવું એકલું નસીબ ઉપરની વસ્તુ છે થોડી તમારે કટ અડી ગઈ કે તો ગ્રાઉન્ડ શોટ મારવા ગયા કો તો કોઈ એટ એલ બી ડબલ્યુ થઈ ગયા એટલે કંઈક કંઈક કંઈક કઈ કઈક ના કઈક થતું જ રહેતું હોય એટલે, બધું એ તો નસીબના ખેલ ઉપર હોય છે પણ તમારી પ્રેક પ્રેક્ટિસ વધારે સારી હોય ન ગ્રાઉન્ડ ઉપરની તો તમે કઈક કરી શકો વિરાટ કોહલી સારો બેસ્ટમેન ના બની ગયો પ્રેક્ટિસ વધારે સારી હતી એની.
પન તોય યાર મને તોય યાર વિરાટ કોહલી બરોબર હ પણ ભાઈ હવે ગઈ વખતની જ વાત કરો પેલી મેચમાં પેલો કે એલ રાહુલ ભાઈ હવે આઉટ થઈ જતી અત્યારે આ મેચમાં પલે ઈશાન, કિશનમાં ઈશાન કિશન કે હું ફૂટ લીધું, પહેલાં બોલે આઉટથી ન આવતા રહ્યા.
એ તો ક્રિકેટ મેચમાં એવું તો રહેવાનું થોડુંક પ્લસ માઇનસ તો યાર બધી જગ્યા રેખ્યા ઈંગ્લેન્ડમાં લોર્ડસમાં રમાતી છે ને આ મેચ તો
ના ના લોર્સમાં નથી, લોર્ડસમાં છેલ્લી મેચ સ્યાં તો એક બીજું કોઈ કાર્ડિક્સ કોડિક્સ કે એવું કોઈક
કાઢીશ આખો તો વેન્ચરમાં હશે એવું કઈક અલગ અલગ જગ્યા એમની બે ત્રણ જગ્યાઓ છે ગ્રાઉંડ.
અરેડીસમાં હતી પણું તો કોઈ કમસે કમ યાર
બે જીરોથી આપણે એક જીરોથી હાલ આપે આગળ હતા એમ સિરીઝની અંદર તો ભારત.
ટી ટ્વેન્ટી તો ચાર જીરો થી મેચ ધારીને આવ્યા.
આ ટી ટવેન્ટીમાં ત્રણ જીરો કઈક વરસાદના કારણે એવું નથી થય ગયુ ઓકે ઓકે.
ચાર્જ ટોટલ પહોંચની હતી ને પણ ભાઈ આ લોકોને ખબર ભઈ ગંભીર કોચ બનેને તારથી આપ મ ભલે એ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આ બધા એમ કે કોચ મના કારણે હું એ સૂર્યકુમારને યાદવ ના ના ભાઈ. હું એવું માનું કે સૂર્યકુમાર યાદવના કારણે જ ભાઈ એ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા. પલા ગમે તે કે લોકો કે કે કેપ્ટનથી ફરક નહ પ ગણો
કોચ નું યાર હોય એવું કોઈ આવ એવું.
ભાઈ એને અખતરા કરવા જોવે હે ઘણા બધા. ભ ભાઈ એક સ્ટેબલ ટીમ તો બનાવી પડે અખત્ર કરાય ભાઈ પણ એ બધા પોચવાન, અઠ્ઠ નંબર ના પ્લેયરો ઉપર અખતરા કરવાના હોય. આ તમારો ઓપનર ઓપનર ઉપર છોડી આપ પેલો બીજો. તજ તમે ખતરા થોડીક કરાય અને આવ્યાત ઇન્ડિયન પ્લેયર, ભાઈ ઇન્ડિન ટીલેર સ્ટાર્ન્ડડ જ છે દુનિયામાં સૌથી આરામમારા પ્લેયર ઇન્ડિયા નં
એ તો બરોબર શું કહ બીજું ગરમી બરમી ચીવી પડ?
ગરમી તો પડતી નહી પણ પ બફારો જબર પડે વરસાદ. પર તો નહીં.
હમ હ તો પણ મૂળ તમારે ભાઈ યા તારામાં શું થયું કે વરસાદ બે બે દિવસમાં વરસાદ. પેલો વધારે પડી ગયો ને એના કારણે, થઈને જ બપારો કારણ કે વાતાવરણ ની અંદર શું જમીન. પાણી ચુસી જાય એટલે ભેજ ભેજ કશું આવ્યું ના અને ભેજ ના વળે એટલેધ ઠંડક કોળી ના મૂળ ગરમી ની ગરમી જ રહી.
કઈ નહી ને વરસાદ યાર એક વાર હજી પડવાની જરૂર હતી.
હા સો ટકા સો ટકા હજુ હજુ હું તો બે ત્રણ ઇંચ વરસાદ પડે ને ભાઈ તોજ મજા આવે અને, તો કોઈક જગ્યામ ફરવા જવું ને ઠંડક વાળા એરિયા ઉપર ભી તો અત્યારે સરસ મજાનું. ખરી કે ના કે બાકી તો,
મારા જબર ઈચ્છા હ આ પહાડી એરિયાો ને માઉન્ટ આબુન બમ ઉદેપુર ને ઉદેપુર ફરવા જવું. પણ એક બે વરસાદ પડે ને ભ થોડા ઝરણા જઈએ તો તડકો થોડી જોવાના. થોડો વરસાદના માહોલમાં જે રહેવાની મજા આવે.
હા એ થોડું વાતાવરણ અત્યારેમ ઠંડક, જો હોઉ જો અને વાતાવરણ કેવું હોઉું જોએ વાદળછાયી વાતાવરણ હોવું જોએ. તોજ મજા આવે તડકો ને એવું બધું જ પાવું તને ભાઈ ઉછી મજા આવે યાર,
એવું કહેવાય કે હારો વરસાદ અષાઢી બીજ પછી જ પડે પહેલેથી.
ના તો વાત સાચી જ છે. આ વખત પાશે શું અધિક મહિનો હતો એટલે અધિક મહિનામાં. વરસાદ પાસો થોડો ડીલે થયે પણ આપડો. ગુજરાતી મહિના પ્રમાણે એક મહિનો વધારે છે આ વખતમાં.
તો એ લોકો જે રીતે ગઈ વખત વરસાદ આ તો અષાઢી બીજાથી તો એમાં આપડ બેસોટા ના પડ્યા વરસાદમાં.
એટલે ખાલ રાતના થોડો વરસાદ પડ્યો હતો ને વરસાદ તો થોડો પડી જ ગયો છે. ભગવાન ના નવરાઈ ને તો વરસાદ ગયો જ છે.
પુરી ને તો આજ પડે પુરી ઓડિશામાં ઓડિશામાં આજ જ રથયાત્રાને કન વરસાદ પડી એ તો વર્ષોથી આજ સિસ્ટમ છે, વર્ષોથી ભાઈ તો તો જે દાળે રથની રથયાત્રા નીકળે ને એ દાળે જ વરસાદ પડે,
પણ ત્યાં તમને ખબર છે, ભાઈ ઓડિશા નું ક્લામેટ. આખું અલગ જવાબ આવ થોડું ગમે ત્યારે વરસાદ પડે ગમે ત્યારે તડકો નીકળે. એ થોડું આપડે ફોરેન કન્ટ્રી જેવું છ હું ત્યાં જયો હતો ને હ તો ત્યાં એવું જ હતું કે કડીકમાં તડકો હોય તો, કડીક માં સોયલો. વરસાદ પડવા માંડ પણ ત્યાં પહાડી એરિયા પણ બહુ છો દરિયા કિનારો થોડો નજીક છે. એના કારણે થઈને એમને ફાયદો મળે છે. પણ પહાડી એરિયા ના કારણે એમને થોડો વધારે મળે છે.
ઓડિશાને તો ઓડિશા એટલે ભુનેશ્રને ભુવનેશ્વર અમે ભ ભુનેશ્વર પહેલેથી. આ બધી બાબતે સારું જ છે.
હા શોટ અને કાજુ બાજુ બધું ત્યાં બઉુ જ થાય જો પછી ઔષધિઓ સારી થાય છે પછી અમે તો જોયું તું એલચી એ લવિંગ હતા આ બધું જે તમારું રે ને એ બધું બઉુ જ બધું જ ત્યાંય મસાલા બધા શાકભાજી આ પેલા મસાલા બઉુ જ ત્યાં થાય છે, મ ગરમ મસા મસાલાનું પ્રોડક્શન બહુ જ છે, તો ત્યાં કેવું અમે ગયા ને રોડ ઉપર જ ઝાડ હતા એમાં આવી રીતના કાજુ ના નહી તો તમે ગમે તેમ ખાવઓ અને વાતાવરણ ભાઈ એટલે એકદમમ ચીલ્ડ વાતાવરણમ તમારે આમ કુદરતી સૌંદર્ય આખું અલગ જ, વસ્તુ એ બધા વૃક્ષો વાયેલા હોય ને બધ મા આવી જાય હાલની તારીખને હજુ સુધીમાં શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું ડેવલપ નથી જેવું આપડું ગુજરાત નયું અને એ હના ખાના જ સારું છે, વાસવા ટકા સો ટકા હા નક તો આટલું બધું થઈ જ નાે ને ભાઈ આવી બધી ગરમી ને ઠંડીને બધું તો કોઈ વસ્તુ થઈ જ ના
એટલે કોઈ ઇન્ફ્રાસ્ટ્રકચર ની જરૂરત જ નથી આપી
હમ્મ
બર પણ એવું થોડું થોડું મતલબ જરૂરી છે, કે ભાઈ તમે શું કેહેવાય આ આ જે કેવાય ને કે ભ મોબિલિટી સારી હોવી જોઈએ બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જે જૂનું હો ને રાખ કે ભાઈ તો અને ભુનેશ્વર સિટી તો સારી જ છે, ને ભ ભુશ્વર સ તો ખોટું એનું જે લોકલ પહાડી એરિયા ને તો બરોબર એના માટે જ ભ સારું હોય અને એવુંદુજ હોય ઓડિશામાં ભાઈમ આજું ઓડિશામાં મેં આજ હોભળ્યું તું ભાઈ એક એક લાખ રૂપિયાને પચાસ તો હજાર રૂપિયા અદના ભાડાહી
ઓ ઓ પ હોય આના તો યાર મુખ્ય મેન રથયાત્રા એમની કેવડા મોટા રથ હોય સાહેબ ત્રણ રથ એવડા મોટા હોય અને એ કઈક અઠવાડિયું સુધી કે પંદર દિવસ સુધી આખી રથયાત્રા હડતી હોય લાખો તો લાખો લોકો રથના પોલીસ વાળા આર્મીવાળા બધા ભેગા થઈને રત્ન ખેંચતા હોય એમ ભગવાન ના એટલે કેટલું આમ મજા આઈ જાય એવું દ્રશ્ય કવાય એમ,
એ વાત ખરી પ ભાઈ તો યાર લાખ લાખ રૂપિયા ભાડું એટલે હું થયું ભ ક રૂમનું લાખ રૂપિયા ભાડું.
સો ટકા ને એ ભાઈ ભાડું તો વધારે જ કવાય પણ હોટલો બધી એવી ફાઈવ સ્ટાર હોટલો ને એવું બધું હોય ને ભાઈ. એટલે થોડું ત્યાંની અંદર ના રેટ અલગ હોય કારણ કે એમનું ફૂડ લંચ ના બધું. એ અંદર ઇન્ક્લુડેડ હોય એટલે ત્યાંની અંદર સારું રહેતું હોય એમ,
આપડે તો કધી ર રીત નાખી ને કે ઓડિશસા માં રહ છું જટતા થ જશેમ જવાનું ત આપડે તો ભાઈ ગુજરાત ના એક તો પેલા તો આપડે આપણે તો રહેવા માટે ને જ સગવડ ગોતવી પડે ટેન્ટ સુવિધા તો હોય જ છે પણ ટેન્ટ પી પ
ને એવું બધું ઘણું બધું હોય જ છે, ત્યાં એવું નથી કે ત્યાં જમવાનું ને એવું બધું ના હોય બુ સારું એવું વાય છે લોકેશન વાય છે, તો બધું હમ્મ
કે એવું હય એક પછી મે કાલે બે કાલે બાજુ ફરવા નહી જઉં ભ મે કાલે મજા આવે ર ચોમાસામ તો.
હા મેઘાલય હા ખરું મેઘાલય,
હા મેઘાલય મણિનગર આ બધા એરિયા. બવા સયોન સિસ્ટમમાં ભ બીખ બઉુ લાગે હયાર,
હા હા ભૂ સંચલન આ બધું થવાની વધારે પડતી બીક લાગે કારણ કે હ શું ક ત્યાં. પહાડી એરિયા ખરો ને એટલે યાર ગમે ત્યારે જમીન ખ, જાય તો વરસાદ એકદમ વધારે પડતો વરસી જાય. વાદળું ફાટી જાય આ બધા પ્રશ્નો બહુ થતા હોય એટલે ત્યાં તેમ આપણે પાસેું થયું હતુંજોખમ. બીક નું બીક વધારે લાગે એમ,
હમ.
જીવનું જોખમ વધુંય ને એવું આપણને લાગત્યું એમ તો આ જ્મુ કાશ્મીર સાઈડ કેવું છે. જેમ કે તમે જમ્મુ કાશ્મીર ગયા તો તમને એવું લાગે કે આપણે સ્વર્ગ ની અંદર આવી ગયા એમ. પણ ત્યાં. ત્યાં હા હા ત્યાં આપણને તેરી બ્રક વધારે છે. ને બાકી ત્યાં એ સાઈડે ફર હા એ સાઈડે ફરવાની ને બાકી મસ્.
જોજ સ્વર્ગ જેવું સારું ફરવાનું હોય તો જ બધા દેખાય. એ આવજોાર રાજસ્થાન ના રણભો. રાજસ્થાન ના ર આવજો કે આતંકવાદી ને કે ચ આવતા ન મા દ ર બાજુ.
એ તો નકરું રણ છે યાર પણ રાજસ્થાનમાં ભી ઉદયપુર માં બધા પીચ. લેખ ના પેલું બાહુબલી હિલ ઊંચાણ વાળું બધું સારું એવું જોવાનું છે. યાર પછી જેૈસર મેનમા મુજરા.
ભાઈ હું એવું મોનું કે પેલા જેવી તો મજા ના જ આવેાર.
આ પેલું તો અહયા કુદરતી એરિયા. પહાડી માં એરિયા હોય ને ત્યાં શુંું આપડને પેલું ભાઈ. સ્ પહાડી એરિયા ન આપડે સ્કે પેલું કરતા હોય સારું એવું મજા આવે એમ. પરવાતા રોગ કર્યું હોય ને.
એજ ને એટલે એજ ને પર્વત રો. બીજું એ બાજુ આગળ જઈએ તો લેહ લદ્દાખ આ બધું વાળે જમ્મુ ક્મી. એરિયામાંળો મજા આપણ એ બાુ આ બીક વધારે યાર. સવથી હારમ હારું ભ બેસ્ટ હું તો કું તો નેપાર કોઈ માથાકૂટ જ નહીં.
હા પણમાં સારું. ભગવાન વિશ્વ શંકર નું કઈક મંદિર છે ને હા તો એ બી સારું જ છે ક ખોટુંને.
પણ કોઈ એટલે કોઈ માથાકૂટ નહી કોઈ એટલે કોઈ કોઈ ટેન્શન જ નહી આપ. પડ પણ આ વડીપી ન સર.
આ કંઈક નવી જનજી સરકાર આવી છે ને ત્યાંની નેપાળની. એટલે એ થોડું કઈક બધા નિયમો બધા ટેક્સ લગાવ્યા છે અને નિયમોના. બા ઘણા બધા નિયમો બધું કઈક ચેન્જ ખાસું બધું કરખ્યું છે એ લોકોએ સરકાર નાો બદલાયા પછી ના.
જે આપડો દેશ જ ભાઈ એવો હ કે જે હવે શું કેવાય વજન હાચવી હાચને ફરે હે.
આપડો આપણો દેશ ઘણો પડોશ દેશોની અંદર આપડો દેશ ઘણી મદદ કરી રહ્યો છે આર્થિક રીતના કોઈ વસ્તુ પ્રોવાઈડ કરવાની હોય તો આપણો દેશ બીજા દેશોને હવે, મદદ કરતો છે, પેલા આપણે મદદ લેતા હતા હવે એની જગ્યાએ આપડે બધા લોકોને મદદ કરતા છે. જેમ આપણા દેશની ગતિ એનો વિકાસ બહુ જલ્દી થઈ રહ્યો એ જીડીપી ગ્રોથમાં પણ સારો એવો. આપણને ઉછાળો જોવા મળે, આપણેે વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવ ત્યારે સરકાર. તરફ પ્રયત્ન કરી રહી છે.
સીમાં પેલા સાત સદસ્યો છે, ને એમાંથી આ વખતે તો ફ્રાન્સ ચાલુ થયુંને. અતી રવિશંકર જે આપડા હૈ ને જય શંકર એસ જયશંકર મેં ચાલુ કર્યું હ હમ એમને ચાલુ કરી શહી પદ લેવા માટેનું
એવું છે એમને
ફ્રાન્સ તો સપોર્ટ કરે હય યુરોપે કરા હૈ એક ચીન હૈ થોડી હરિયો કરા હૈ
ોકશન નડે છે ચીન થોડું એમનો પાવર નો ઉપયોગ કરીને આપણને નથી આપ આપવા દ બાકી આમ તો ચનલ સારું હ
હ એજ ને થઇ જાય તો વળી હારું તો વળી આપું સક્ષમ જગ્યા બની જાય
હા સો ટકા ફાર સક્ષમ બનવું જ જોયવાનું હું તો કઉ હવેજ તો બહુ આગળ વધી ગયા છીએ આપડણે બધી રીતના ઉદ્યોગિક ક્ષેત્ર ન્ફ્રાાસસ્ટ્રક્ચર ક્ષેત્રે રોડ રસ્તા મકાનો બધું બઉ વ્યવસ્થિત બિલ્ડિંગો હવા તો બઉ બધી રીતના આપણે ઘણી રીતના આગળ વધી રહ્યા છીએ. સરકાર મેકઇન ઈન્ડિયાનો આખો પ્રોજેક્ટ ચલાવે છે.
જરૂરી આવડો મોટો દેશની આવડી પ્રગતિઓ હોવી જોઈએ, તો પહેલા થવું જોઈએ ખબર નહીં આ ભાષા જ. હાઈટવારા હું કર્યું.
આ તો ભાઈ કેવું સરકાર આવે ને સારી સરકાર આવે ને જાગૃત સરકાર. કરવા.